હલો આવે છે અવાજ હા આવે છે બોલો બોલો આજે શું
કરીએ બરોબર ઓનલાઈન સારી કે ઓફલાઈન
હા બરાબર છે આ ટોપિક પણ સારો છે અમે શોપકીપર જે હોય દુકાનદાર એના માટે ટોપિક તો ખુબ જ સારો કેહેવાય કે હવે કયું સારું પડે ઓનલાઈન કે ઓફલાઈન આજે મને તમારા વિશે પણ જાણવા મળશે ઓનલાઈન વધારે શોપિંગ સારી કે ઓફલાઈન સારી એમ
હા એ તો છે જ ઓનલાઈન શોપિંગ તો હવે બહુ નથી કરતો હું પણ કેટલીક વસ્તુ પછી મંગાવું છું જેમ કે હવે વચ્ચે હમણાં મેં પાવર બેંક મંગાવી હતી ઓનલાઈન અને એના પછી એક ટ્રાવેલસ બેગ મગાવ્યું હતું તો આવી તે નાની નાની વસ્તુઓ મંગાવી હતીમ ઓનલાઈન શોપિંગ કરવા તો મને ઘરેથી દેતા જ નથી પણ વ્યુ પોઈન્ટ કરીને તો એમાં પોઈન્ટ ભેગા કરીએ ને તો આપડે પછી એ પોઈન્ટ
જોઈ શકી મેં પાવર બેંક મગાવી હતીી અને એના પછી ટ્રાવેલસ બેગ મગાવી અને એના પછી હમણાં જ બે ત્રણ અઠવાડિયાે પહેલા બે બે વીક પહેલા ત્રણ ઘડિયાળ નો કોમ નાની નાની વસ્તુ મંગાવી શકાય ઓનલાઈન ઓમ પછી મને ને ઘરે ના પાડે છે કે ઓનલાઈન વસ્તુ ના મગાવી જોઈએ પણ આવી રીતે મફત માં મળતું હતું જોવા જઈએ તો એના કારણે પછી મંગાવવા દીધું તમારું કેવું શું ઓનલાઈન ઓનલાઈન વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ આપડે શોપિંગ માટે
હવે અમે તો પોતે શોપકીપર રહ્યા અને દુકાનદાર છીએ એટલે અમે તો ના પડીએ કે ઓનલાઈન શોપિંગ ના કરાય ઓફલાઈન જ કરાય પણ જોવા રઈ જએ તો ફાયદો ઓનલાઈન શોપિંગમાં અમુક વખત ઇલેક્ટ્રિક ગેજેટસ જે હોય છે કે બીજી એવી આઈટમો હોય છે તેનામાં ખુબ જ ફાયદો થાય છે કે અહિયાં તમે જે લેવા જાવ ને તેના કરતા તમને લગભગ ઘણા ખરાિ ઉ ત્યાં મળી જાય પણ ઓનલાઈન શોપિંગમાં શું છે કે હવે કંપનીઓ પણ હવે શીખી ગઈ છે કે પેલા શું છે કે કંપનીઓ ટેન ડેઝ રિપ્લેસમેન્ટ તરત જ આપી દેતી એટલે તમે કઈ પણ પ્રોડક્ટ મગાવો ને એટલે દસ દિવસમાં યુઝ કરીને પાછી મોકલી દો ને તો પણ એ લઈ લેતી પણ હવે શું છે કે એ લોકો એટલી બધી સતર્ક થઈ ગઈ છે કે તમે ઓનલાઈન ગેજેટસ લો ને તો પણ એ લોકો રિપ્લેસમેન્ટ નથી આપતા એ લોકો કસ્ટમર કેર માં મોકલે છે ત્યાં કસ્ટમર કેરમાં પેલા પ્રોડક્ટ ચેક થાય જો એ રિપ્લેસ થવા જેવી હોય તો જ કરે નહીતર કોઈ પ્રકાર ન ડેમેજ હોય તો તે તમને એનો ચાર્જ લઈ લેજે એટલે હવે ઘણો ફરક પડી ગયો છે
હા એ વાત તો સાચી જ છે તમારી પણ મારા ફાધર એમ કેતા હતા મને કે ઓનલાઈન શોપિંગમાં ને ક્વોલિટીમાં ફર્ક આવે છે જેમ કે હવે કોઈ પણ ઓનલાઈન પ્રોડક્ટસ હોય તો એમાં પછી તમારા અંદરની બાજુ તો તમે ક્યાં જોવાના મોબાઈલ મોબાઈલ જ છે એક તો કંપની નો મોબાઈલ છે તમે અંદર ક્યાં ચેક કરવા જવાના કે શું છે કે નહી મોબાઈલમાં અંદર થોડું ઘણું ફેરફાર કરેલો હતો પણ એનાથી પ્રાાઈસમાં તો ઘટાડો તરત જ આવી જાય કારણ કે હવે રેમનો જ તમે જોયેલો તો બસો છપ્પન જીબી રેમ વાળો ફોન હોય તો એની પાંચ હજાર રૂપિયા વધારે હોય પ્રાઇસ બરોબર અને એકસો અઠ્યાવીસ જીબી ફોનની પ્રાઇસ થોડીક ઓછી હોય તો હવે અંદર કંક કંપની વાળા જેવી રીતે સેટિંગ કરીને આપે કે બતાવે બસો છપ્પનને
તો તમે જો
અ્યા વિસ તો
હા એ પણ એ તો અંદર તમને જયારે ફોન ઓપન કરો ત્યારે અ ખબર પડે ને કે અંદર તમે સેટિંગમાં જઈને જોઈ શકો પણ અમુક વખત ઘણી વખત ઓનલાઈન શોપિંગમાં હવે ફ્રોડ એટલા બધા થવા લાગ્યા છે ને. કે એમેઝોનની એ બધી ફેક વેબસાાઈટ ઉપર જતાં તમને ખબર જ નહીં પડે. કે ઓરિજનલ એમેઝોનની વેબસાાઈટ છે કે ડુપ્લિકેટ છે એટલે કે શું છે? એ જોઈને લેવું પડે. હવે આપડે જે છે અ જેને ટેકનોલોજી વિશે ખ્યાલ છે તે લોકોને ખ્યાલ આવી જાય. પણ ઉંમરવાળા વ્યક્તિને તો સેમ જ લાગે કે આ વસ્તુ પછી ત્યાંથી મંગાવી લે. અને પેમેન્ટ ઓનલાઈન કરી દે હવે કેશ ઓન ડિલવરીવાળી ઘણી ખરી પ્રોડક્ટોમાં નથી આપ તી કંપનીઓ. એટલે ઓનલાઈન પેમેન્ટ કરી દે એટલે પછી રૂપિયા એમના જતા રે અને ઘરે અ તમારી પ્રોડક્ટ પણ ના આવે.
હા એ વાત તો તમારી સાચી છે કે અને પાછું મેં આમાં જ જોયું તું તો ઓનલાઈન શોપિંગમાં હેને આપણને પ્રાઇસમાં ઘણો ડિફરન્સ મળી જાય છે જયારે વચ્ચે હવે મારે મોબાઈલ લેવાની ઈચ્છા થઈ તી નવો કારણ કે મા મોબાઈલમાં લીફ હતી ગયા ને તો દુકાનમાં મોબાઈલની પ્રાઈસ ક્યાંક પાંત્રીસ હજાર જેવી હતી. ત્યારે ઓનલાઈન તમને એજ મો મોબાઈલ બસને આઠ જીબી રેમ હતી સેમસંગનો મોબાઈલ હતો તો એમાં ઓનલાઈન પ્રાઈસ જોઈને તો તેત્રીસ હજાર હતી અને એમાં પણ પાછું કે તમે પે ટી એમથી કરો તો તમને ત્રણ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ મળે કે આવી રીતે યુ પી આઈ નો યુઝ કરો કે કાર્ડનો યુઝ કરો તો બીજું બે હજાર રૂપિયા કે એક હજાર રૂપિયા એવી રીતે અલગ-અલગ ડિસ્કાઉન્ટ મળતાં હતાં તો ટોટલ મોબાઈલ રાઉન્ડ ફિગર અમે છેલ્લે જોવા જ હતાં ને તો ત્રીસ હજારમાં અમને મોબાઈલ પડતો હતો તો આખો પાંચ હજારનો ડિફરન્સ આવી જતો. તો ઓનલાઈન અને ઓફલાઈન શોપિંગમાં.
હા એ તો તમારે રેહવાનું જ છે ઓફલાઈન શોપિંગમાં શું છે? કે હવે એ લોકો જે શો રૂમ ચલાવતા હોય કે જે દુકાનો હોય તેનું એમને કોસ્ટિંગ લાગતું હોય એટલે એ લોકો કોસ્ટિંગ એનું ઈ પ્રોડક્ટ ઉપર ચડાવે એટલે તમારે મોંઘુ થઈ જાય. ત્યારે ઓનલાઈન શોપિંગમાં શું છે એ વેબસાઇટ છે. તે અમુક અ જે દુકાનદારો હોય તેમને રજિસ્ટ ટર કરાવીને તેમની પાસેથી એ લઈને વેચે એટલે એમણે તો એ જાત કોઈ પણ જાતનું કોસ્ટિંગ ન લાગતું હોય એટલે એમનો શું છે કે પ્રોડક્ટ તમને સસ્તી પડે. હ એનો એક ગેરફાયદો એ છે અવે અમારા એક મિત્રએ અહીંયાથી ફોન લીધો હતો ઓફલાઈનમાંથી. તો એમને સેકન્ડમાં લીધો હતો એ ફોન. એમાં શું છે? કે એમણે ફોન લીધો ને તો જે દુકાનદાર પાસેથી લીધો તેમને તેમનું સેલિંગ મતલબ અમારા સિટીમાં ખૂબ જ સારું નામ છે. હવે મહિનો બે મહિના જેવું થયું ને એટલે એ ફોનમાં લાઈન આવા લાગી ગઈ અંદર તમને ખ્યાલ હશે તો પેલા ગ્રીન લાઈનનો ઈસ્યુ બઉ હતો.
હા.
એ લાઈન આવી એટલે હા ડિસ્પ્લેમાં પેલા ભાઈએ દુકાનદારને મળીને કીધું કે ભાઈ મારો ફોન ક્યાંય પડ્યો નથી. કે કશું ડેમેજ નથી કોઈ પણ જાતનું. તો પણ આ ગ્રીન લાઈન આવી ગઈ તો એમાં શું છે કે ભાઈ જે છે તે પેહલા કસ્ટમર કેરમાં ગયો તે કંપનીના. ત્યાં એમણે કીધું કે તમારે ત્યાં ડિસ્પ્લે ચેન્જ કરવી પડશે એનો કોસ્ટિંગ પંદર હજાર રૂપિયા થશે. તો પેલા ભાઈને તકલી એવું થયું કે હા એમોલેડ ડિસ્પ્લે અને કવ ડિસ્પ્લે હતી પાછી. અને ફોન પણ એટલો કોસ્ટલી હતો ખુબ જ મોંઘો હતો તો એમણે પછી દુકાનદાર ને કહ્યું કે અમારે હજી મહિનો બે મહિના થયા છે ને આ રીતે લાઈન આવી જાય તે કઈ રીતે ચાલે હું કસ્ટમર કેરમાં ગયો હતો મને પંદર હજાર રૂપિયા એમને ડિસ્પ્લે નો ચાર્જ કીધો હતો આ ખોટી વસ્તુ છે કારણ કે કોઈ જાતનું ડેમેજ નથી તો એ દુકાનદાર ભાઈ એ કવળ ઉતારીને જોયું એકદમ ફોન નવો ચકાચક હતો કોઈ જાતનું ડેમેજ નતું પછી એ દુકાનદાર ભાઈ એ શું છે કે કંપની ન જે સેલ્સ પર્સન હોય અ એ જે તે કંપનીનો એમને બોલાવીને એમને ખુબ જ અ એમને કી ીધું કે આ તમારું નહીિ ચાલે હું તો જો તમે આ રીતે કમર જોડે કરશો તો હું તમારા ફોન વેચવાનું બંધ કરી દઈશ એટલે કસ્ટમર ને ફ્રી માં કંપની એ ડિસ્પ્લે બદલાવી આપી એટલે ઓફલાઈનમાં શું છે કે અમુક વખત આપણને મોંઘુ પડતું હોય પણ એ વસ્તુ તમને સર્વિસ સારી મળે ત્યારે આજ વસ્તુ એમણે ઓનલાઈન લીધી હતી ને આ પ્રોબ્લેમ થયું હો તો એમને આ સર્વિસ ના મળી હોય
હા અને પાછું હવે હવેના બધા ફોનમાં તો પણ વોરંટી આવે જ છે ને કે તમારે એક વર્ષ સુધીની વોરંટી છે કે કોઈ પણ મેન્યુફેક્ચર મતલબ કે અંદર બનાવટ હોય જેમને કરીએ એમાં કોઈ પણણ ઇસ્યુ આવે તો એ સો એક વર્ષ સુધીમાં સોલ્વ કરી આપે અને સોલ્વ ના થાય તો તમને પીસ બદલી આપે એવી રીતે કંપનીની વોરંટી હોય જ છે આમાં જે એમેઝોનને ફ્લિપકાર્ટ ઉપર લખેલું જ હોય છે
એ તો હવે આવે જ છે એમાં શું છે કે આ લગભગ ત્રણ બે ત્રણ ચાર વર્ષ પહેલાની વાત છે. ત્યારે જે તે આ ગ્રીન લઈન ઇસ્યુ સ્ટાર્ટિંગ જ થયું હતું અને પછી તમને ખ્યાલ હશે તો વનપ્લસ ના ફોનમાં એટલો બધો ઈસ્યુ હતો ગ્રીન લાઈન ન પછી એ કંપની નું નામ ખુબ જ ખરાબ થવા લાગ્યું એટલે અ તે કંપની એ છે તે ગ્રીન લાઈન માટે લાઈફ ટાઈમ વોરંટી આપી દીધીિસ્પ્લેની કે તમારે કોઈ પણ ટાઈમ વગર ઈસ્યુ એ જો વગર ડેમેજ હો તો તમારે ગ્રીન લાઈન આવે તો અમે તમને ફ્રીમાં ચેન્જ કરી આપશો એટલે ઓફલાઈન લેવામાં ક્યારેક ફાયદો પણ છે ક્યારેક ગેરફાયદો કારણ કે તમને એ પ્રાઇઝ રેન્જ ના મળે અને ઓનલાઈનમાં શું છે કે તમારે ખુબ જ ધ્યાન રાખવું પડે
હા એ તો છે ઓનલાઈનમાં ખુબ જ ધ્યાન રાખવું પડે કારણ કે હ વચ્ચે એ ચાર્જર બરોબર તો એક ભાઈ એ મંગાવ્યું તો સેમસંગ ના સ્પેલિંગમાં સામાન્ય મિસ્ટેક હતી તે એમને ધ્યાન ના આપ્યું એટલું બધું ત્યાંથી નતું જોયું ખાલી બહાર લખેલું તો પ્રોડક્ટને એમભકો પાડે ને અંદર ચાર્જર જે આવ્યું ને તો સેમસંગ કંપની નું હતું જ ને ચાર્જર ચાલુ કંપની નું હતું સેમસંગ જેવું બીજું નામ હતું પણ સ્પેલિંગ અલગ હતું અંદર તો એવી રીતે અલગ અલગ બદલાતું રે
હા આ બીજું એક છે કે મારા અમારે ભાઈ બન છે તેને શું કરતો કે આજથી બે વર્ષ પહેલા અમુક પ્રોડક્ટ જે હવે બુટ છે શૂઝ છે. કે કપડાં છે કે કોઈ એને ગમતા હોય કોઈ એવું ઘડિયાળ છે તે ઓનલાઈન મંગાવી લેતો જય્યારે જ્યારે આ ટેન ડે ર મેળલ હતી હવે એવું કઈ ફં પ્રસ હોય કે લગ્ન પ્રસંગ હોય કે એવું હોય ત્યારે પેલા મંગાવી લે પછી એ પ્રસંગમાં એ યુઝ કરી અને કેવું કેવાય કે આપડણે ત્યાં કે ને વોટ મારી લીધો અને પછી એ જયારે પ્રસંગ પૂરો થઈ જાય એટલે પાછું રિપ્લેસ કરી દેતો એવું કરતો એને ઘણી વખત વખત આ રીતે યુઝ કરીને પાછું એટલે અમુક વખત છે તે ઓનલાઈન શોપિંગ નો એ રીતે ગેરફાયદો પણ લોકો ઉઠાવતા હોય છે કે આ રીતે યુઝ કરીને પાછું મોકલી દે છે.
હા એ વાત તો તમારે એેરફાયદો તો ઉઠાવતા જ હોય છે, મેં પણ એવી રીતે રલસો મને એમાં જોયું છે. કે બે દિવસ પહેરે અને પછી કઈ નથી કમ્પ્લેન કરીને પાછું રિપ્લેસ કરાવને રિફંડ જ લઈ લેશેીધું એટલે કોઈ નવી વસ્તુની માથા કૂટ જ નહી, અને પહેરવાનો શોખ પણ એમનો પૂરો થઈ જાય એવી રીતે
હા અને વચ્ચે ત મેમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પણ જોઈ હતી કે જે હ કંપની નો સેલ્સ પર્સન રિટર્ન લેવા આવે ને સુ તે એ જે તે પર્સન હવે લેડીસ વધારે આવું કરતી હોય. તો એ છે તે એનું ઇન્સ્ટાગ્રામ ચેક કરીને જોુએ કે હા બેને આ ડ્રેસ પહેરીને ફોટો મોકલ્યા છે ફરી આવ્યા છે એટલે પછી એ લોકો રિટર્ન મતલબ એ ટાઈપ ન એ લોકો કોમેડી વિડીિયો બનાવ્યો હતું એ પેલા ફરી ત્યાં ડ્રેસ નો ઉપયોગ કરીને ફોટા સરસ સરસ પાડીને મોકલી દે અને પછી ગયા નથી મને પૂરું થતુ, ને નથી ફાવતું એમ કરીને રિટર્ન કરી દે
હા અને પછી ડિલિવરી બોય આવે ને ચેક કરે કે તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બતાવ ને કે તમે આ તો પ્યારે લો પછી એ પાછળ ના લે આવી રીતે કોમેડી રીલ્સો બનાવતા હોય છે.
હા એ ઇમે જોઈ હતી ઇન્સ્ટાગ્રામમા એટલે આ રીતે પણ લોકો કરે છે આ રીતે શું કે ગેરફાયદો હવે એ પ્રોડક્ટ ક્યારેક કોઈ બીજા વ્યક્તિ પાસે જાય તો એ વસ્તુ મતલબ હવે આપડે લીધી હોય ને આપણી પાસે પ્રોડક્ટ આવે તો આપણને ઘેર ફાયદો કે યુઝેબલ પ્રોડક્ટ આપણા ભાગે આવી એમ
હા એ વાત તો સાચી તો ચલો તમારી સાથે વાત કરીને મજા આવી પછી ક્યારેક વાત કરીશું ફરીથી બીજા ટોપે
ઠીક છે મળીએે ચાલો ઓકે હા
ચાલો બાય